કેમ છો.
જય શ્રી કૃષ્ણ ભાઈ તમે કેમ છો.
હા એકદમ મજામાં અમને તો ઘરે મતલબ આ ધંધો પાણી પણ સારી રીતના ચાલ્યા કરે છે કારણ કે પેલું આજે ડિજિટલ પેમેન્ટ આવ્યું છે તો તેના કારણે ખુબ જ એવી સરળતા પડી ગઈ છે અમારે તો. અને ખુબ જ સારી રીતે તેનો ઉપયોગ કર્યા કરીએ છીએ અને અમારી જે મતલબ દુકાન છે કરિયાણાની તો તેમાં તે ખુબ જ વધારે એવું કામ લાગી રહ્યું છે હમણાં કારણ કે જે મતલબ જે છૂટા પૈસાને જો મારી તંગી હતી તો તે થોડીક ઓછી થઈ ગઈ છે કારણ કે બધા જે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરવાના કારણે ઓનલાઈન ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરી દેતા હોય છે એટલે મતલબ અમારે એક બે રૂપિયા નું જે જે મતલબમાં આપ્યા કરવુ પડતું હતું તે થોડું ઓછું થઈ ગયું છે ઓનલાઈન પેમેન્ટના કારણે. એટલે ઓનલાઈન પેમેન્ટ ખુબ જ હમણાં સારીતના ચાલી રહ્યું છે તમારે કેવું છે તમારી ઘરના બ ઓનલાન પેમેન્ટ યુ કરે છે કે પાહિ નથી કરતા.
હા એ તો એજ છે કે ડિજિટલ પેમેન્ટ આપડે ખુબ સારું વસ્તુ છે અને ખુબ સારી રીતે આપણને આવડવું એ ખુબ જરૂરી છે. કારણ કે આ જે સુવિધા મળી છે તે આપણા માટે ખુબ સારી છે કારણ કે ડિજિટલ એમાંથી આપણે ઘણા બધા કાર્યો સારી રીતે કરી શકીએ છીએ અને યોગ્ય રીતે આપણે બધી રીતે કરી શકે કારણ ડીજીટલ પેમેન્ટ આપણે ને ઘરે બેઠા આપડે યોગ્ય રીતે ઘણા બધા ખર્ચા છે પછી આપડા ઘણી બધા ઈન્કમ આવવાની છે તે આપ દરેક ફોનમાં જ આવી જાય છે અને બધી સેલેરી આપણે કોઈ પણ મળવાની હોય છે. તે બધું આપડે ડાયરેક્ટ બેંક અકાઉમાં જમાઈ થઈ જશે ને આપડે ઓનલાઈન પેમેનટનો યુઝ કરી શકે. કે છે જેમ કે ગૂગલ પે છે ફોન પે છે. તેના દ્વારા આપણે ઘણા બધા કાર્યો આપણે જે ખર્ચા ખર્ચા હોય છે તે આપણેે કરી શકીએ છીએ. અને મોસ્ટલી આપડે ઘર બેઠા આપડે કરી શકીએ કારણ કે ઓફિસ આપણે કરી શકીએ છીએ કારણ કે ઓફિસમાં આપણે કોઈ પણ પૈસાને ચુકવવાના હોય તે આપણે યોગ્ય રીતે કરી શકીએ છીએ બાકી તમારે કેવુ છે ઓનલાઈન પેમેન્ટ એ ખુબ સારી વસ્તુ છે અને આજકાલ ના આધુનિક દ્રારા જે યુવાનો છે તે લોકો માટે ખુબ સારી વસ્તુ બની ગયું છે. કારણ કે ઓનલાઈન પેમેન્ટ હમણા ન જે યુવાનોને આપણને ખુબ કામ આવેે છે કારણ કે યુવાનો ને બધી ઘણી બધી જગ્યાએ જે કામ કરતા હોય છે ત્યાં યો યોગ્ય પ્રકારના જે ખર્ચા કરે છે એ લોકો ત્યારે તે એ લોકો ફોનમાં પેલુ કરીને એ લોકો સ્કેન કરીને ક્યુ આર કોડ એ લોકો બધું ખર્ચા પેલુ કરી શકે છે એટલે કે એ લોકો એ ખુબ સારી રીતે યુઝ કરે છે અને એનો જે ઓનલાઈન પેમેન્ટ બધી જે પણ જ્ઞાન હોય છે. તે બધા જ જે યુવાનો છે આજકાલના પછી બધા જ આપણા દેશના નાગરિકો છે. તે લોકોને આપવું જોઈએ અને યોગ્ય રીતે એ લોકોને શીખવું જોઈએ પછી તે લોકો કામ કરવું જોઈએ. બાકી તમે જે અમને એટલે કે તમે તો બધા વાસ્તવિક ખર્ચા કરતા છો ઘરના તો મોસ્ટલીમ તો ઓનલાઈન જ કર કરતા હશો અને જે રોકડ તો તમે તે પહેલા તમે રોકડ એટલે કે ચૂકવતાં હતા એટલે કે ત્યાં જવું પડતું કંપનીઓમાં જે આપણે વીજ કંપની હોય છે પછી ગેસ કંપની ત્યાં આપડણે જવું પડત લાઈનો ઉભી રહેવા પડતું. એ બધી આપડે તફ-તફલીફોનો સામનો ની કરવો પડે છે. બાકી તમારે શું કેવું છે? આ બાબતે.
હા, મારે પણ એવું જ કેવું છે કે ઓનલાઈન પેમેન્ટ તો બધાએ ઉપયોગ કરવો જ જોઈએ, અને મારા ઘરના લોકોને તો મે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરવા કહું છું, કારણ કે ઓનલાઈન પેમેન્ટ કરવાથી એ લોકોને મતલબમાં જે સ્થળાંતર કરવું પડે અને સ્થળાંતરનો જે ખર્ચો હોય એ બચી જતો હોય છે, કારણ કે જો આ આપડે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરીએ અને જે વીજળી બિલ હોય અને આપડે રિચાર્જ કરાવા જવું હોય એવું કોઈ પણ બિલ ચુકાવા જવું હોય તો આપડા જતા જ એટલો વાર લાગે અને આવતા એટલો વાર લાગે એટલે એમાંથી પેટ્રોલના ખર્ચા પણ જાય ટાઈમનો પણ બગાડ થાય. તો એ બધી વસ્તુ આ આપડે ઘરે બેસીને ડાયરેક્ટ કરી શકીએ અને પૈસા પણ એક બી રૂપયો વધારે ના આપવો પડે. એ ના સારું આપડે તો જેથી કરીને એ વસ્તુ મને ખુબ જ સારું લાગયુ કે આપડે બેંકમાંથી ડાયરેક્ટ પૈસા કટ થઈ જાય અને આપડે દૂર પણ ન જોવો પડે અને તે સમય આપડે બીજી જગ્યાએ યોગ્ય જગ્યા ઉપયોગ કરી શકીએ. પડે યોગ્ય સમયથી પણ આપડે સારી રીતના પૈસા પણ કમાવી શકીએ. એટલે મને એ વસ્તુ ખુબ જ સારું લાગે કે આપડો સમયનો બચાવ થાય અને સમય તમને ખબર હશે કેટલો કિમતી શે. એટલે સમયનો બચાવ થવાથી મતલબ આપડે બીજી બીજી જગ્યાએ પણ તેનો યોગ્ય સમયે ઉપયોગ કરી શકીએ. એટલે મને તો ખુબ જ ધારે એવુ સારું લાગ્યું ઓનલાઈન પેમેન્ટ. બાકી ઓનલાઈન પેમેન્ટ બધા લોકો એમ તો ઉપયોગ કરે શે, અમારે ગામમાં પણ સારા ઘણા લોકો એવો ઉપયોગ કરે છે, કારણ કે ઓનલાઈન પેમેન્ટ હવે બધા જ જગ્યાએ પરસરી ગયું. પરંતુ સ્ટાર્ટિંગમાં તો એવુ શું થયું હતુ, કે સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં જયારે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો ત્યારે બધાને એવું જ લાગતું હતું આ બધું ફ્રોડ શે, એમાંથી તો મતલબ આપડા પૈસા કાઢી લેશેને એવું બધું પરંતુ જેમ જેમ મતલબ આ વિકસિત થતું ગયું, બધા ઉપયોગ કરતા થયા તમને બધાને ખબર પડી કે ઓનલાઈન પેમેન્ટ કઈ મતલબ ફેક નથી એનાથી મતલબ સારી રીતના પૈસા કાઢવામાં આવે અને એમાં એક પિન સેટ કરવાની હોય છે જે પિન સેટ કરીએ અને આપડે જયારે આપીએ તો તે પિન જયારે આપડે મતલબમાં લાખીએ તો ત્યારે જ મતલબ પૈસા ટ્રાન્સફર થઈ શકે વરના તો પૈસા ટ્રાન્સફર ન કરી થઈ શકે અને તેથીના આપડે કોઈને પણ કેવું ન જોઈએ કે આપડી પર્સનલ જોઈએ કોઈને પણ ન કહેવું જોઈએ એટલે જેથી કરીને કોઈ પણ વાર જયારે ફોનને એવું પણ ચોરી થાય તો ચોર લોકો આપડા પૈસા ઉપાડી ન શકે કારણ કે તે પીન મારશે તો જ પૈસાથી ઉપાડી શકશે બાકી તો પૈસા ઉપાડી ન શકે. એટલે મને તો ખુબ જ એવું સારું લાગ્યું અને ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કર્યો તો અને બાકી તો ઓનલાઈન મે મે ને મે મારા ઘરના બધા લોકોને હમને તો ઉપયોગ કરવા કહુ શું બધા લોકો સારી રીતના ઉપયોગ કરી રહ્યા છે.
હા, ભાઈ એટલે કે ઓનલાઈન પેમેન્ટ આપણે આવી સારી રીતે શીખવું જોઈએ ને એને યોગ્ય પ્રકાર આપણે યુઝ કરવો જોઈએ. કારણ કે, એવા તો ઘણા બધા ઓનલાઈનમાં તમે જાણો છો કે આપડે પર જેમ હમણાં મોબાઈલ આવી ગયા છે, બધાને યુઝ કરવા માટે ને મોબાઈલ યુઝફુલ છે બધા માટે પરંતુ મોબાઈલ પર પણ ઘણા બધા ફ્રોડ એવા મેસેજીસ આવી જાય છે કે એટલે કે ગમે ત્યાં મેસેજ આવે છે, ને પછી અને જેટલા નાગરિક હોય છે અનશિક્ષિત એટલે કે જે ઓનલાઈન પેમેન્ટ યુઝ કરે છે, પરંતુ આવા જે ફ્રોડ મેસેજોમાં આઈને એ લોકો પઈ પોતાના પેલો માટે ઓટીપી આપી દે છે ને પછી એવા ગમે ત્યાં જે હેકરસ હોય છે એ લોકોના એકકાઉન્ટ માંથી પૈ એટલે કે એકાઉન્ટ માથી પૈસા ઉપાડ લે છે એમ. એટલે કે ઓટીપી આપવાથી એ લોકોન આખુ જે બેંક એકઉન્ટ હોય છે હેક કરી લે છે એ લોકો. એટલે એ લોકો એ સમજવું જોઈએ કે આ ફ્રોડ જે મેસેજ આવે છે એ લોકો નકારવું જોઈએ. કારણ કે, એવા તે ઘણા બધા સ્કેમ કે હેકરસો આવાના જ છે એટલે આવું બધું આપડા ફોનમાં આવાનું જ છે. કારણ કે, હમણા જે બધા હેકર્સના પર કોષ ચલાવવામાં આવે છે ઘણા બધા એમ હેકર્સ ચલાવામાં એટલે કે એવા કોષ એવા સારી માટે કરવા જેમ કે દેશના રક્ષણ માટે એવા બધા કોષ ચલાવામાં છે પરંતુ આવા બીજા પણ શીખીએ છે કે આપડે એવુ ગમે તેવુ ગેરકાયદેસર રીતે એ લોકો આવું કરે છે અરે એ લોકો એની કે આપડે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ઓનલાઈન પેમેન્ટ આપડે ઘણી બધી તકલીફો થવા હોય તકલીફો થઈ જાય છે કોઈવાર એમ. કારણ કે ઓનલાઈન પેમેન્ટ આપણે કરીએ તોપછી આપણા અ એકાઉન્ટમાં એટ આપણામાં પણ એ સુવિધા હો જોઈએને બીજા સમયમાં જે આપણે પેમેન્ટ કરવા છે એમાં પણ હોવી જોએ તો જ આપણે ઓનલાન પેમેન્ટ કરી શકશું કારણ કે બાકી તો આપને ઓનલાઈન પેમેન્ટ ઘણી વસ્તુઓમાં કામ આવે છે. હવે કારણ કે ઓનલાઈન પેમેન્ટ યુઝ કરીએ તો પછી આપ ઘણી બધી એવી જગ્યા હોય છે જેમ કે ઘણી બધી આપડે કોઈ ડુંગરા પ્રદેશોમાં જઈએ તો પછી આપણને ઇન્ટરનેટ આવું સારું નથી મળતું. અને ત્યાં પછી આપડે આપડણે ઓનલાઈન પૈસા કરવાના એટલે પેમેન્ટ કરવાનું હોય તો પછી આપને ત્યાં તકલીફ પડે છે એટલે કે ત્યાં એ ધ્યાન રાખવું જોઈએ કે આપડે ઘણી બધી જે ડુંગરા પડોમાં આપણે જઈએ તો પછી આપડે થોડી ઘણું લઈ જવો ખુબ જરૂરી છે. કારણ કે ઓનલાઈન પેમેન્ટ કરશું તો પછી આપડે આવું નેટવર્ક હોવું ખુબ જરૂરી છે. બાકી તો મારે એજ કરવું છે મને પણ ઓનલાઈન પેમેન્ટ ઘણી બધી જગ્યાએ મને કામ આવેલું છે. કારણ કે ઓનલાઈન હું જ્યાં હોટલોમાં જ ખાવા ગયેલો હતો મારા પરિવાર લોકો સાથે ત્યારે મારા જે જે રોકડ મેં લઈ જનો ભૂલ ગયો હતો પોકેટમાં એમ. અને પછી ત્યારે મને યાદ આવ્યું કે મારા પાસે ઓનલાઈન પેમેન્ટની સુવિધા છે ત્યારે મને એ કામ પણ આવ્યું. ને એ લોકો પાસે પણ એ એવી સેવા હોય છે ક્યુ આર કોડ કે ઓનલાઈન પૈસા જમા આપણે કરી દઈએ છીએ. કારણ કે ઓનલાઈન પેમેન્ટ આપણે ઘણી બધી આપડે સામે લક્ષણ આપે છે. બાકી તમને કોઈ આવી ઓનલાઈન પેમેન્ટ તમને કોઈ આવી કોઈ આફોડ સામે રક્ષણ આપેલું છે.
હા ભાઈ ઓનલાઈન પેમેન્ટ મને ખુબ જ એવું રક્ષણ પણ આપ્યું છે કારણ કે જયારે પણ અમે મનેમાં પૈસાની જરૂર હોય. અને કોઈ પણ જગ્યા અમે ગેલા હોય ને કેશ ન બધો ન લાવેલા હોય. તો અત્યારે શું થાય કે મતલબમાં પાછું આપડે કેટલીક વાર એવું છતું હતું કે પૈસા અમે ન લાવેલા તો ડાયરેક્ટ ત્યાં જવું પડશે એટલે પણ ફરવા ગયેલા હોય એટલામાં પૈસા આપડે વધારે ન લઈ ગયેલા હોય તો ભાઈ આપણેથી વધારે વસ્તુઓને એવું ન લેવાય. પરંતુ જો આપે પણ ઓનલાઈન પેમેન્ટ નો ઉપયોગ હોય તો આપણે મતલબમાં તરત કઈ પણ વસ્તુ લઈ કોઈ પણ વસ્તુ ગમે કારણ કે આપણે બેંકમાં ના પૈસા તો આપડા આપણે જ યુઝ કરી શકીએ અને શરીરના એ જ ઉપયોગ કરી શકે છે કેમ કે એક રૂપયો વધારે આપવાને એવું ન પડે એથી કરીને ઓનલાન પેમેન્ટ અમને તો બો ઘણી વાર એવી રીતના ઉપયોગ થયો છે. એથી કરીને મન તો ખુબ જ સારું લાગ્યું કારણ કે ઓનલાઈન પેમેન્ટ એ એવી રીતના ઉપયોગ થવાથી અમને કેટલીક વાર કોઈક વસ્તુ મને ગમી ગઈ તે વસ્તુ લાવવામાં ઉપયોગ અને મદદવાર થયું છે. પરંતુ ઓનલાઈન પેમેન્ટ એ જગ્યા જ ઉપયોગ થઈ રહે છે કે જે જગ્યામાં બંને પક્ષ ઓનાનો ઉપયોગ કરે છે તે એક વાર અમારી સાથે એવા પણ બનાવ બન્યો કે જયારે અમે ફરવા ગયા હતા તો ત્યારે શું થયું કે તો ગામના ગામડામાં જ અમે ફરવા ગયા હતા તો ગામના લોકો એટલું બધું ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા નથી તો અમે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા હતા ને ગામના લોકો ઓનલાન પેમેન્ટ ઉપયોગ ન કરતા હતા. તો જયારે બંને પક્ષ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરે તો ત્યારે જ ઓનલાઈન ટ્રાન્સફર થઈ શકે જો સામેવાળો પક્ષ ઓનલાન પેમેન્ટ ઉપયોગ ન કરે તો આપણે તે પૈસા ટ્રાન્સફર ન કરી શકીએ. તો જેથી કરીને ખુબ જ એવી મતલબ મુશ્કેલી ઊભી થઈ અમારી મતલબ અત્યારે ટ્રાન્સફર જ પૈસા ન કરાય મારાથી અને અમારી પાસે પૈસા હોવા છતાં પણ અમે તમને પૈસા ના આપી શક્યા કારણ કે ત્યાં કેશ જ ચાલતા હતા. અને કેસ અમે લાવેલા ન હતા. તો જેથી કરીને એવી તકલીફ પણ ઉભી થઈ શકે અને ઓનલાઈન પેમેન્ટ ક્યારે ઉપયોગ થઈ શકે કે જયારે આપણામાં મતલબ એકદમ પરફેક્ટ નેટવર્ક ચાલતું હોય અને ત્યારે જ સામે વાળો પક્ષ આ તે મતલબ આપણાને જ્યારે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ આ લેવા માટે સહમત હોય અને બીજું કે જયારે આપણામાં રિચાર્જ હોય અને જો આ ત્રણ વસ્તુ જો આપણા પાસે ન હશે તો ઓનલાઈન પેમેન્ટ આપડે ઉપયોગ કરી શકુ નહી. અને ઈન્ડિયા જેવા મતલબ આ એતો બધો વિકસિત દેશ થયો નથી હમણાં કે મતલબ બધા જ ઓનલાઇન ઉપયોગ કરશે. ગામના લોકો હજુ પણ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા નથી. જેથી કરીને આપને ગામડાઓમાં જયારે ટ્રાવેલ કરી શકીએ ત્યારે થોડી તકલીફ નો સામનો કરવો પડી રહે છે. પરંતુ હાલમાં તો બધા ઓનલાઇન પેમેન્ટ ઉપયોગ કરતા થઈ ગયા સે ગામના લોકો પણ બધા હે થોડક સજાગ થવા રહ્યા છે. પરંતુ થોડોક હજુ અમુક અમુક ગામમાં હજુ પણ એટલું બધું વિકસિત થયું નથી તો ભારતે મતલબમાં ભારત દેશે એટલું કરવું જોઈએ કે બધા હવે ઓનલાઈન પેમેન્ટ પર પ્રેફર થઈ ગયા અને બધાને સમજ પડતી થઈ ગઈ.
હા ભાઈ એટલે કે હવે આપડે ઓનલાઈન પે જે આપણે ડીઝલ આપણે ઉપયોગ કરીએ છીએ એટલે કે આપણે ઘણી બધી બાબતો સામે આપણને પેલું યોગ્ય સમય આપડે એ પેમેન્ટ કરીને આપણે યુઝ કરી શકીએ છીએ એ કે આપડે એજ કરવું જોઈએ કે આપ આપડે યોગ્ય રીતે શીખવું જોઈએ ને રીતે બધાને આપણે પણ જ્ઞાન આપવું જોઈએ તમે પણ ઓનલાઈન પેમેન્ટ યુઝ કરો અને યોગ્ય રી એ એટલે કે યોગ્ય રીતે એનું જ્ઞાન યોગ્ય રીતે તમે સાંભળો અને પછી તેને યુઝ કરતા શીખો. કારણ કે એમાં ઘણા બધા પ્રકારના એમાં સિસ્ટમ આવે છે. અને પીન હોય છે. તે પીન આપડે કોઈને શેર નઈ કર વુ જોઈએ અને આપડે કોઈ શેર કરશે પછી આપડો કોઈ કરી લે છે. એટલે આપે જે પીન હોય છે. આપણે પ્રાઈવસી રાખેલું હોય છે. તેનું યોગ્ય રીતે આપડે ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. સારું તો ભાઈ આપણે પાછા મળે કારણ કે ઓનલાઈન પેમેન્ટ વિશે આપણે ઘણી બધી આગળ જતા વાતચીત કરવાની છે.
હા ભાઈ તો આપડે પાછા મળ્યા અને પાછી તમારી સાથે મારે ઓનલાઈન પેમેન્ટ થોડી વાતચીત કરવાની જ છે. તો પહી સાથે મળીને વાત કરીશું આપડે ચાલુ ભાઈ મળીએ તો
હા ચાલો.